વાત કોના જોડે થાય છે? લો તમને મારો અવાજ સંભડાય છે? તમને મારો અવાજ સંભળાય છે આપડે આ જે છે ને અ જંક ફૂડ ઉપર વાતો કરીએ.
જંક ફૂડ ના કહેવાય એને ખાવાનું ખાવાનું ખાવાની વાતો ઉપર કેવાય. તમારી વાતો ઉપરથી એવું લાગે છે કે તમને જંક ફૂડ જ ભાવતું હશે.
ના ના મને જોકે જંન્કફૂડ ભાવે છે પણ એટલું બધું નય એમ તમને વધારે પડતું ખાવામાં શું ભાવે?
મને તો જંન્ક ફૂડ જ ભાવે છે તમને ન તમને નથી ભાવ તું એટલે શું તમને બાજરીના રોટલા અને ઉંધીયું અને એવા પછી ઉંબળીયુ એવા બધા ગુજરાતી શાખો એવું બધું ભાવે છે.
હા એવું બધું જોકે હ હ એવ લું બધું પ્રોટક તેલ હોય પણ મને એટલી બધી એવી ગુજરાતી વાનગી પણ નથી વાપ જોકે ધારો કે આપણે જોઈએ તો ઢોકળા હોય ઢસા હોય એવું બધું ાવ જંક ફૂડ એટલે ગુજરાતી વાળું જંક ફૂડ બીજા
એટલે આ બધાને આ બધાને ફૂડ ના કહેવાય જંક ફૂડ કોને કહેવાય ખબર છે જેમાં બ્રેડ આવતી હોય કે ફટાફટ તૈયાર થઈ જતું હોય જેમ કે આવી રીતે પીઝા હોય પછી બર્ગર હોય પાઉભાજી દાબેલી વડાપઉ આ બધું જંક ફૂડ કહેવાય સમજ્યા તમે
તમે ઢોસા ખાવ તો ઢોસા ના કેટલા ફાયદા અને એની જગ્યા તમે બીજું પીઝા હતી એવું ખાવ તો એમાં ભલે શ કેવ મ એ તો તમારા પેટને હાર્નીિક નુકસાન જ કરવાનું ને એટલે હું જલ્દી એવું ખાવાનું અવોઈડ કરું છું
ઓહ તમે તો
તમને સૌથી વધારે ખામાં શું ભાવે
મને સૌથી વધારે ખાવામાં તો જો કેવું છેને ખબર છે જો વધારે પડ તું આપડે બહારનુંું ખાવાનું થાય ને તો પછી મને ઘરનું ખાવાનું યાદ આવે અને ઘરનું ખાવાનું વધારે રોજ ખાતા હોય ને તો પછી મને બહારનું ખાવાની ઈચ્છા થાય એટલે આપડ માણસ ને અમે પણ આવું જ હોય છે જેમને બહારનું ખાવા મળતું હોય ને એમને ઘરનું ખાવાની ઈચ્છા થતી હોય અને જેમને ઘરનું જ ખાવાનું મળતું હોય એમને બહારની ખાવાનું ઈચ્છા થતી હોય જેમ કે દાબેલી વડા પાઉ પછી સેન્ડવીચ એવી રીતે બધું અલગ અલગ
હમ આ આમાં માર કેવું છે આમાંથી હમણાં થી આ શિયાળાની ચોમા સીઝન ગઈને એ શિયાળા લોટક ગગન હઆ તો અઠવાડિયામાં એમાં કે રિપ્શન માં ખાવા જવાનું છે પણ અમે ઉનાળો આપતો એટલે જલ્દી કોઈ લગ્ન નથી ના રાખે એટલે હવે ઈ યાદ આવે છે કે લગ્ન નું ખાવું હોય રિસેપ્શન નું ખાવું હોય બધા એક ભેગા શિયાળામાં લગન કરી દીધા તો ઉનાળામાં કોઈ એ લગન જ ન કરે એવું લાગેલું તો કે બહાર ખાવા જ જવા મળતું હો એટલે બહાર ન ખવા જે લગ્નનું ખાવાનું જે મજા આવે ને એમાં મજા આવે ખાવાની
હા એ તો છે લગ્ન ના એ બધા ખાવામાં અને મને તો ઓમે એમાં પણ આપડે રિસેપ્શનમાં જ ખાવાનું હોય છે ને વધારે મજા આવે છે‌ અ લગ્નમાં જે જમણ વારો હોય છે એમાં તો દાળભાત શાક રોટલી એજ હોય છે એટલે એમાં એટલી બધી મજા નથી આવતી મને
હા એ છે કોકો રીચ પાર્ટી હોય એના લગ્નમાં જઈએ તો પનીર ટીકા સાપ પનીર કંગારા પનીર તંદુરી છોલે ના છોલેપુરી પછી ના એવું બધું હોય બટર નાન ને તો છાસ ને એવું બધું પછી તો મજા આવે પણ દાળ પાત વાળામાં જોકે થોડું કોમન થઈ ગયું એટલે જે હાઈ રીચ માણસો હોય
વચ્ચે અમે વચ્ચે અમે જોયું તું તો એમાં આપડો આમ આવી રીતે તો નતું જ પરંતુ આવી રીતે હોટલોમાં જે હોય છે ને આપણને કોટ લગાય આપે જે એવી રીતે તો એમાં એમને કે એમાં એ ને બે જાત ની ખીચડી હતી પછી કડી હતી ખીચડી કઢી ખાવા માટે જે કડી આવે એવી રીતે કડી વ વગારેલી હતી પછી કડી ભાત ભેગી જે કઢી ખાવાની હોય એવી વગારેલી હતી પછી દાલ ફ્રાય હતી પછી જીરા રાઈસ હતા સાદા રાઈસ હતા અને જે દાળે સાંજની જે રેગ્યુલર જૂના જમાના ના મતલબ દા દાળ ને બધાને જેવી ભાવે એવી દાળ પણ હતી અને આવી રીતે બધું અલગ અલગ હતું હા હલો આવ્યો અવાજ હરખો
હવે હવે તમે શું
ઘણા બધા પ્રકારની દાળ ને એવું બધું હોય છે અંદર એ જગ્યા ઉપર સેને કંક ફિક્સ રેટ હતો કંક ચારસો રૂ પીયાનું એવું હતું એમાં અનલિમિટેડ ભોજન હતું હા તો
કતા ત્યા એ સારું જીરા રાઈસ એટલા મસ્ત જીરા તા તમે જોઓ તો અને બનાવેલા ખબર નને મસ્ત રીતે ક તમે ખા ખાતા જ રહી જાઓ ખાતા જ રહી જાઓ ખાતા જ રહી જાઓ એવી રીતે
એવું એટલું બધું સારું હતું ન તો મેં તો જોયું છે તો ઘણી જગ્યાએ લોકો જીરા રાઈસ ને એવું બ બધું ખાવાનું રેવા દે છે અને આવી રીતે પનીરનું શાક ને તંદુરી રોટલી ને એ બધું વધારે ખાય ગાય છે.
અમારા જ ફેમિલીમાં એવું છે અમારે કોકનુ બર્થડે હોય કઈ એનિવર્સરી હોય તો અમે હોટલમાં જઈએ ને તો જલ્દી અમા ફેમિલીમાંથી કોઈ જીરા રાઈસ અ ખાવા તૈયાર ના થાય અમે પનીર નું શાક કે પછી પાપડ કે નાન કે છાસ ને એવું બધું મંગાવી મન ચુરિયન પણ ‌દેલી કોઈ દાલ ફ્રાય અમે કાકા મામા ને એમના જોડે જઈએ ને ફુવા જોડે કે એવી રીતે તો એ બધા હારુ બરું અમે તેટલું ખા તો પછી અમને જીરા રાઇસ તો જોવે હોય એ પોતા માટે એટલા માટે પડતો હોય ઈ દાળ ભાત કેવું કામ તો મંગાવે કે દાળ ભાત ખાવાથી મજા આવે
હા, એટલે જ ને દાળ-ભાત ખાવાની એ બધાને ઘણાને એવું હોય છે કે, દાળ-ભાત વગર ચા ચાલે જ નઈ એટલે એ બધાને બહાર જાય ન હોટલોમાં તો એમને તો દાળ-ભાત ખાવા જોઈએ છે પરંતુ એ તો ખાલી આપણા જ ફેમિલીમાં એવું છે, જેમાં હે આપણા પરિવારમાં જે બધ બધા એક હરરખા છે કે જેમને દાળ ભાત કે એવું બધું ખાવું ઓછું પશે જેથી અમે હોટ-હોટલોમ જઈએ ને તો ખાલી પનીરનું શાક અને કોઈ સાઈડ રોટી શે, રોટી અને સાદી રોટી અને તંદુરી રોટલી કે નાન કે એવું બધું મંગાવતા હોઈએ છીએ કારણ કે બાકી બધું તો ઘરે ગ્યુલર ખાતા જોઈએ છીએ. સાદી રોટલી શાક અને
હન, અન આપડે જેટલું હોટેલમાં જે પનીરનો સ્વાદ આવે ને એવુ ઘરે આવે પણ જે હોટલમાં ખાવાની જે મજા આવેને ઈ વાત વાત અલગ હોય. આપડે ઘરે મમ્મી શાક બનાવે પનીરનું, તો એ ટેસ્ટી જ લાગ પણ એ પનીરનું શાક ક્યાંક હોટ હોટલમાં જઈને ખાઈએ તો એનથી વધારે ટેસ્ટી લાગે.
હા એ તો હોય છે અને પાછું હમણાં તો ઘણી હોટલોમાં અમે જઈએ છીએ. તે તેમાં અલગ-અલગ જગ્યાએ એક હરખું ખાવા માંગયે ને તો એમાં બિલ એટલું બધું બ હોટલમાં બઉુ વધારે પડતું બિલ બની જાયશે, પચીસો ત્રણ હજાર એવું અને હમણાં થી અમે એક નવી હોટલ બની છે ને લોટસ કરીને તો ત્યાં જઈએ છે ન, તો ત્યાં હેને બિલ અમારે એકદમ ઓછું થાય છે, પંદરસો આજુબાજુમાં જ અમે નવ જણા જમી લઈએ છીએ બોલો.
અન તે કન ખાવાની ક્વોન્ટિટી ક્વોલિટી સારી હોય છે કે, પછી આમ ક્વોન્ટિટી ઈ હાવ કે ઓછી આપતા હોય કોલિ તી એવ ઓમ લો હોય કે એવી હોય કે એવું કઈ ખરું?
ના એવું કશું નહીં, કારણ કે આમ તો અમને ના ખબર હોય પરંતુ અમે ઓમ, બીજી બધી હોટલોમ જઈએ ને આવી રીતે બર્થડે ઉપર તો અમે તે કન ચાર શાક મંગાવીએ બ બરોબર, અમે બે ફેમિલી વચ્ચે અને ચાર શાક અમને આરામથી પૂરા થઈ જાય અને જગ્યા ઉપર અમે આ હોટલમાં ગયા ને તો આ હોટલમાં મેનેજ જાર પોતે એમ કીધું કે, તમે ત્રણ જ શાક મગાવો ન તો ખોટું એક શાક વેસ્ટ જશે એટલે અમને એના ઉપરથી હા ક્વોન્ટિટી પણ સારી આવે છે અને અમને ખાવાને સ્વાદ પણ એનો એટલો સારો હોય છે, અને ભાવ પણ ઓછા હોય છે. એના કારણે અમને ખુબ જ મજા આવે છે ત્યાં એટલે અમે હવે હમણાંથી તો છેલ્લે ઘણા ટાઈમથી અમે એજ હોટલમાં જઈએ છીએ જમવામા માટે, જયારે જવાન થાય એ વખતે
તો તો હવે હું તમારા ઘરે આવી એટલે મને પણ એ હોટલમાં લઈ જજો તમે એટલા બધા વખાણ કર્યા તો મને મને પણ ખાવાની ઈચ્છા થઈ છે, એવી હોટલમાં.
હા, અને એ હોટેલમાં અમે સૌ પ્રથમ એકવાર સૌથી પહેલીવાર હેને અમે પ પનીર બટર મસાલા ખાતો તો એ શાક અમણા અમારા બધા પરિવાર આખા પરિવારને એટલું બધું ભાવ્યું ને કે હવે તો બધા એમ જ કેતા હતા કે પેલા બે શાક તો તમે આયરા જ મંગાવી લો પછી બીજા જે મંગાવો એ મંગાવીએ આપડે.
હ, અમારે એ વખતે શું થયું હતું અમે અમારી ફેમિલી ગયાં તાને તુલસી કરને હોટલ હતી તે એમાં અમે ગયાતા અમે મંગાયું બીજું શાક હતું આયુ બીજું શાક તે ખ ખબરની કોઈને શાક ના ભાવે પાછા કોઈ બોલે નઈ આપડે આ શાક મંગાવ તુંને આવું કેમ આવ્યું, અમે મંગાવ તું કડાઈ પનીર આયું કઢાઈ વેજ પનીર તો નકરા શાકભાજી નાખેલા ઊંધિયા ની જેમ તમે ઊંધિું ખા- હોય ને તો તમને ખબર અંદર રીંગ બટા બધું નાખેલું અંદર એવી રતે વેજ શાક મંગાવ્યું કોઈ બી કીધું હોય નહી પછી અડતા એ બધા ખતમ થ ને પૂરું થયું એટલે પછી મેં કીધું મમ્મી આપડે તો આ શાક મંગાવ્યું તું આવ્યું આ તે પછી અમે વેટર ને કીધું તે એ કે શો અમારી મિસ્ટેક છે પછી અમને અમને એ શાક હતું બદલી આપ્યું પછી અમે હાફ જ હાફ પ્લેટ જ મંગાવી દી કેમ કે હાફ તો અમે ખાઈ લીધી હતી અડધી પ્લેટ જેવું તો પછી એને એના પૈસા બિલમાં ગણા્યા હતા અમે કીધું એને એને પૈસા કા આપી દીધા અને પ જે અમે પછી મંગાવું ને એના પૈસા ગણા અને એના પછી અમારાથી એનાથી એવી મિસ્ટેક થઈ ને તેનામને તમારું તો હોટેલ માં એના માટે કાગળ આપે એમાં લખવાનું કીધું તો પછી અમે એમાં લખશું થોડી થોડી મિસ્ટેક એવી રીતે પછી અ લખ્યું કે ખાવાનું પણ સારું હતું ને એવી રીતે કેમ કઈ હોટલ પેલા જૂની બહુ ફેમસ હતી પણ હમણાં પાછું રિનોવેશન થઈ નવી બનીતી
હા હા તો તમે એ તો તમે જે છેલ્લે કીધું ને બધી હોટલોમાં હોય છે જે હમણાં થી બધી હોટલોમાં હોય જેનાથી ને એ જોવે અને પછી જો ગ્રાહક ના રિવ્યુ કેવા છે જો રિવ્યુ સારા હોય તો કોઈ વાંધો નહીં પરંતુ ગ્રાહક કોઈ વસ્તુ ની ટકો કરે ને તો પછી એ હોટલ એ વસ્તુ ઉપર ધ્યાન આપે છે અને આ બધું ધ્યાન રાખે છે જેથી એને કઈ વાંધો ના આવે ભવિષ્યમાં પછી ઓમ હોટલ નું નામ ખરાબ ના થાય એટલા માટે હમ હવે જો પરિવાર
આપ હવે આપડે અહીયાં થી ઊંઝા થી મહેસાણાથીએ એ રોડો વચ્ચે હાઈવે ઉપર એક તુલસી ગાઈ હોટલાઓ થી બીજી તુલસી હશે પણ એમાં કેવું કે આજુબાજુ બગીચા હોય સ્વિમિંગ પુલ હોય પછી તે મેં એક કક ન્યૂઝ ઇન્સ્ટામાં રીસ જોતો હતો ને ત્યારે એમાં આવ્યું હતું કે હોટલ ની અંદર પાણી ભરેલું તેમાં ચંપલ અને મોજન બધું બહાર ઉતારી જવાનુંંતર તમારે પાણી બેસવાનું ખાવા માટે તમારેડડ થી ઓછા પગ પાણી ડૂબેલા હોય અને અંદર જો એવા બીજા અલગ અલગ વિભાગ છે જેને મા ગમતી હોય ને પગમાં આપડી મસાજ કરે એવું હોય ને તો ત્યાં કારણે તમે ખાવા બેઠા ને તમારા પગમાં માછલીઓ તમને બટકા ભરાવે ને એવું કરે મજા આવે ખાવાની અને તમને જોવાની મજા આવેને પાણીમાં એટલે છોકરાઓને વધારે મજા આવે પાણીમાં
હા એ તો છે અને એ તો અમે ઓમ નોતું સાંભળ્યું પરંતુ અમે એમના બાજુમાં પાડોશી હોય ને તો એમને મેરેજ ના ત્યાં કને રિંગ સેરેમની રાખેલી હતી સગાઈ તો એ સગાઈ એ હોટલ માં રાખ લી હતી એટલે અમને ખબર છે કે આવી રીતે હતું
હા તો કાવ ભાઈ હવે તો પછી વાત કરીએ કેમ કે હવે મારે હમણાં બહાર જવાનું છે હમમે મને બોલા આવે છે
હા ઓકે સારું બાય
બાય બાય